હલો જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો આપણે શું વિચાર કર્યું છે આજે આપને હમણાં શું છે કે બસ બેઠીજ બેઠા છે બધા બધા જ ગેસ્ટ આવ્યા છે તેમના સાથે બહુ મજા કરી અમણાં પછી બેઠા છે ફ્રી થઈને બધા બધા લોકો હવે શું છે રજા છે ને બચ્ચાઓની
હા
આજ આ ટાઈમ એ આવી જાય છે
હા એ તો બરાબર બીજું બસ હા મેં પણ હમણાં હમણાં આમે ન ચાલુ કર્યું છે એક્સરસાઇઝ નો મોર્નિંગ હા મોર્નિંગ યોગા એક્સરસાઈઝ તો હેલ્થ તો આપણે મેઈન જરૂરી છે ને
હા એ આ વાતો તમે સાચું કહો છો કે હેલ્થ આપને સારી રીતે રખવાની જ છે ની હેલ્થ અગર સારી ન રહે તો આપણે કેવી રીતે આપણે બધું કામ કરીશ
હા એ તો બરાબર એટલે આજકાલ તો હવે કેવું ના સારું સ્વાસ્થ્ય જ આપણું તો સુખી જીવનનો આધાર છે એટલે મેન તો આપણે હેલ્થનું ધ્યાન રાખવાનું જરૂરી છે એટલે બસ એક્સરસાાઈઝ યોગા એ હમણાં ચાલુ કર્યુ છે મે મારા હસબેન્ડ સાથે જઈએ સવારે વોકિંગ કરીએ હમ્ ને છોકરાઓનું તો સ્કૂલમાં હોય જ છે યોગા ક્લાસ હોય છે એક્ટિવિટી હોય છે એટલે લોકો કોનું પણ સ્કૂલમાં ચાલુ રે એમ
આ તો તમે સાચું કહો છો અને શું છે હું બી એમા વિચાર કરું છું કે હું શું છે વન મંથ ટૂ મંથ સે હું બી યોગા કરું છું જુમમા કરું છું અને એક્સરસાઇઝ ટ્રેડમિલ છે ને આમાં તમે આખી બોળી તમે સરખી રીતે થઈ જાય છે પેલા શું હતું બહુ આલસ આ જે બી કામ કરવામાં એવું લાગે કે બહુ હેવી થઈ ગયું તું એમાં લાગતું તું પછી ટ્રેડમિલ છે બધું કરીને પછી લગે કે આપણું શરીર એટલું હલકું થઈ જાય છે ને તમે જો તમે ખબર પડશે કે તમે તમારું શરીર કેવી રીતે તમારું વર્ક કરે છે તમે એની એક્ટિવિટી આઇ તમે તમેજ
હા એ તો છે યોગા થી એકદમ શરીર સ્વસ્થ રહે આમ એકદમ લાઈટ વેટ આમ
આપ શું છે કે, હા માર જુંમા ટીચર શું કે છે કે એમનું ફાસ્ટ એ ફાસ્ટ એક્સરસાઇઝ જારે અમે કરીએ ત્યારે ત્યારે ઇફેક્ટ છે ને બહુ વધારે સારું થાય છે. તમારે જો તમે એક્સ્ટ્રા ફાસ્ટ એટલે મને કીધું તમે ફાસ્ટ એક્સરસાાઈઝ કરશો ને તમારા વન બહુ તમાર બહુ જલ્દી વન થાય છે. તમારો જો વેટ છે ને બહુ જલ્દી બન થઈ જશે તમે એક્સરસાઇઝ વધારે ફાસ્ટ કરશો પ પીટસે તમારો વેઇટ લોસ થાય છે.
હા એ તો છે બરાબર. ને એક્સરસાઇઝ હા ને એક્સરસાઇઝ કેવી રીતે તો આપણ આમ કરતા રહીએ ને તો આપણા માનસિક ભી સ્વાસ્થ્યને મતલબ આમ શાંત રાખે છે. આમ ને કઈ બી એમ કઈ બી કામ કરવાનું હોય ને તો આ આપણને એક અલગ જ એનર્જી મળે છે આમ આપણને થક નથી લાગતી ને આપણે આખો દિવસ એનર્જી અમાં ફ્રેશ ફીલ ફ્રી ફીલ કરીએ છીએ એમ
આ તો તમે સારું કહ છો બસ આ એ વસ્ છે કે શું કે બધા લોકો એમ કે છે કે મારા જીમમાં કે ભ તમે એક્સરસાઇઝ પણ લઈ કરો પણ તમારે શું છે ડાયટ પ્લાન સાથે રાખવાનું છે. એમને મને કીધું છે કે તમે જો શું છે જ્યારે તમે જમો તાય સમય શું શ કરો કે રે ખી કોકભ લેવાનું તમારે‌ અને સ્વીટકોર્ન થોડોક સ્વીિટકોર્ન લેવાનું છે અને આમાં તમે કાંદાવા જે બી નાખોય એ થોડું કર નાખી દો અને થોડું શું તરે મીઠું કે તમ હની નાટ તમે આ સેલેડ પેલા બનાવી ને ખાઈ લો પછી તમને એનું હેવી થઈ જાય છે કે તમે આના પછી તમે એક વધારે રોટી ખાઈ નથી શકતા તમે બહુ કમ રોટી ખશો તો પછી તમારી હેલ્થમાં એવું લાગે તમારી રોટલી બધા તમારા શરીર નથી જ હોતી સેલેડ સેલેડ તમારા શરીર માં જાય છે તો એના તમા શરીર હેલ્થ તમારુ સારી રહેશે કે તમને ખબર નહી પડે કે તમારો વેઇટ બી લોસ થાય છે આ બધી કે છે તમે જો ચાય પીઓ છો કોફી પી છો તમારે નથી પીવાની તમારે ખાલી ગ્રીન ટી અને ગરમ હોટ વોટર તમારે યુઝ કરવાનું જાય તમે આ રીતે બધી રીતે યુઝ કરો તમારી બોડી અંદર એકદમ તમા જો ઓ એક્સ્ટ્રા ફેર છે બહુ જલ્દી બર્ન થાય છે.
હા એ તો બરાબર કેયો તમે કે જમવામાં આપણે હવે સૌથી પેલા સલાડ લઈએ તો પાછળનું મતલબ ખાવાનું આપને એટલું હેવી નથી લાગતું અને મોર્નિંગમાં પણ બ્લેક ટી ગ્રીન ટી એવુ ધુ પીએ તો સારું આમ ચામાં તો શું વધારે કેફિન હોય તે પણ આપણા શરીર માટે નુ નુસાન કરે એમ એ તો છે જ આપણા હવે એક્સરસાઇઝ સાથે સાથે આપણા શરીરનું ફિટનેસનું પણ ધ્યાન રાખવા જોઈએ ડાયટિંગનું ડાઇટ
પર હુ હમ પર હુ સુ વિ પર હુ સુ વિચાર કરું છું હું હું આ વિચાર કરું છું કે તમે તમે જો કે તમે ડેલી અગર એક ફ્રૂટ ખાઈ લો મોર્નિંગમાં તમે એક એપલ ખ ખાઈ લેવાનું તમારે તમારું હેવી થઈ જાય છે સારું છે આ તમારા સાહેબ છે. અને બીજું તમે હેલો
હા બોલો બોલો
તમારો હેબી થઈ જાય પછી તમે કોઈ બીજી વસ્તુ ખાય આમણાં શું છે કે બધાની રજા છે બધાને ફરતું ફરતું કઈ જોઈએ છે આ બનાવી દો આ કરી દો બધા છોકરો એ મસ્ત કેમ પછી આપને પોતે બી ખાવાનું આ છે કે તમે આ થોડું બચી ગયું તમે ખાઈ લેશો પછી રજા ટાઈમ પર શું થાય તમારું બેટું ઓછું નથી થવાનું તોમાં બડે છે વેટ તો એમાં શું કરવાનું છે આપણે સલાડી ક્વોન્ટિટી બાળવાની સદ તને વધારેને કરવાની છે વધારવાની છે તમારે રોટી જ કોઈ ખાવાની પછી સલાદ તમારે વધારે ખાવાનું છે. લિક્વિડ તમારે વધારે પીવાનું છે જેસે કે તમાર છાછ પી લો પછી તમને કોઈ આખી કોઈ દૂષ બીજી વસ્તુ તમને જોતી જોવાની કઈ જરૂર નથી તમારું હેલ્થ સારી ર રહેસે, પછી આના સ તમારે શું છે ઇવનિંગ તમારે એક્સરસાઝ કરવાની તમે જે નોર્મલ સ્ટેપ છે તમે જમ્પિંગ જેક છે તમારે આ બી છે સૂર્ય નમસ્ બ કાચા બધ કરો તમારો ફેટ જલ્દી બર્ન થાય છે
હા એમાં એક્સરસાઇઝ ના બી મતલબ ઘણી પ્રકારના આવી રીતે થઈ શકે જેવી રીતે સવારે વોકિંગ કરવી સાયકલ ચલાવી અલગ અલગ ટાઈપ ના યોગ કરવા એરોબિક સ્ટ્રેચિંગ એ બધું વર્કઆઉટ કરવું જોઈએ આમ તો આપણને શું એક્સરસાઇઝ શરીર ના આમ અલગ અલગ રીતે આપણને કોઈ બી પ્રકારનો લાભ મળે છે આમ હરેક ટાઈપ ના આમ જેવી રીતે દોડવા થી શરીર ને આપ આપણને સહન શક્તિ વધે છે આમ એનર્જી મળે. છેય યોગ થી મ મતલબ આમ શરીર સ્વસ્થ સ્ત્રી છે ને મને પણ શાંતિ મળે છે ને જીમમાં જવાથી આપણે મશીનોથી આપણે એક્સરસાઇઝ કરીએ તો આપણા મતલબ હાડકાઓ ને બધા
આ તો આ તો સાચી વાત છે.
હા.
એમાં છે ત જો પહેલા હું કઈ જાતી નથી પછી જય્યારે હ જીમ જોઈન કરું છ છેું ને ત્યાર મને લાગે છે તમારે પ્રત્યેક લેડીસને એક કલાક તો આપણે નીકાલવાનું જોઈએ છે પોતાને માટે કે જે તમારી હેલ્થ છે જેડી એટલું બધું કરે છે ઘરનું કરે ભાન ન કરે બધા કામ કરે છે પછી આપણી હેલ્થ ઉપર ફોકસ નથી કરતી. તેમને કરવું જોઈએ પછી જેવી રીતે આપ હે સારી રાખ તો એનું પરિવાર બી સારું રહેેશે કે આપની હેલ્થ ઉપર ધ્યાન હો દે પછી જો તમે કઈ બી પેન થઈ જાય છે તમે ક કઈ તકલીફ થઈ જાય જ. તમે જીમ જોઈન કરો છો જ તમે તમે વોક કરો છો ત તમને જો તમારું તમારી કેટલી સારી રહેશે. તમને ખબર છે કે તમારું હેલ્થ એકટ એ સમજ થારી છે કે તમે એની એસ્ટ્રા એનર્જી તમારી અંદર આવી જશે કે તમે પોતે તમે બધું કરી શકો છો તમે કોઈ તમા કોઈ જો તે તમારું ખાવાનું સારું છે તમે તમારા છોકરાઓ તમને જોઈને બધા કરે છે. તમારે એક્સરસાઇઝો છોકરો કરવા માંડે છે.
હા એ તો હા એતો બરાબર કયો તમે. હવે નિયમેં નિયમિત એક્સરસાઝ કરવાથી પણ મતલબ હવે આજકાલ જોઓ તમે મોટાપની સમસ્યા કેટલી વધી ગઈ છે. આજ કલ બધાનું મતલબ હમ આજકાલ બધાનું વજન કેટલું વધે છે.
પૈ સમજતા નથી બધા ખાઈ જાય છે ખાય છે બધું ખાય છે એમને લાગે છે કે મોટા પ સિમ્પલ છે હા કેટલી બીમારી એમને પોતે ખબર નથી પડતી કે તમારી શરીરમાં બીમાારીઓ લાગી જાય મોટાપાઇ એ બહુ ભયંકર
તો મોટાપાથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર જેવાની કેટલી બધી બીમારીઓ થવાની શક્યતા રહી એમ. હા એટલે નિયમિત એક્સરસાઇઝ ને કસરત કરવાથી હું વધારાની ચરબી પણ ઘટે છે અને શરીરના અનેક રોગો પણ મ છે આમ તો ડેલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે.
આ તો તમે સાચો શું શું થ આજકાલ બધા લોકો જીમ કરે છે પણ હું તો કઉ છું જીમ સાથે એમને ઘરે બી એક્સરસાાઈઝ કરવી જોઈએ જમમાં તમારે મારું શું છે કે માર જીમમાં તો શું છે કે એક્સરસાાઈઝ થાય છે યોગા યોગા ભી થાય છે બંને થાય છે. મને કોઈ વાંધો નથી આવો એક્સરસાઝ કમ કરવું યોગા કરવાની બહ જરૂરત છે એમને. કે ઓટોમેટિક શરીરમાં પોતે લાગે છે કે અમે આ એક્સરસાાઈઝ કરી લીધી પણ જ્યારે તમે એક્સરસાાઈઝ તમે નહીં કરો તમે યોગા નહીં કરો તમને સ્ટ્રેચિંગ ન થાય તમને તમને ખબર ન પડે કે તમે ના ફ્લેક્સિબલ છો તમે નથી તમે જો તમે એક્સરસાઇઝ કરશો ને તમે લાગશે કઈ બેસે કે ત તમે ફસ્ટ દિવસમાં તો થાય નહી કેમ કે તમારા અંદર ની ફ્લેક્સિબિલિટી ન હોય અમારી સાથેું છે કે હું કરતી હતી પણ મને નથી થયું મારાથી પછી હું શું વિચાર કરી સાહેબ પછી એમના નથી કરી શક કેમ કે ફ્લેક્સબિલિટી જે આવે છે તે યોગ થી આવે છેમ જોમ જો હવે તમે ટ્રેડમિલ કરી શકો તમે હા આ કરી શકોું છો આ બધું છે
હા એ તો બરાબર જ છે ને એક્સરસાઇઝ તો એમ બી હેલ્થ માટે ખુબ મતલબ આમ લાભદાય છે તેનાથી શું આપણી યાદશક્તિમાં પણ વધારો થાય છે ને એની સાથે સાથે છે ને ફિટનેસ બી આમ જાળવવું જોઈએ જેમ કે મતલબ હવે આપણે જમવામાં ને પ્રોટીનની વસ્તુ વિટામીન કેલ્શિયમ જેમ કે મતલબ ફ્રૂટસ દૂધ દાળ સૂપ ને એ બધું આપણે છે, ને ઈન્કલુડ કરવા જોઈએ ખાવામાં પણ આમ ને વધારે તેલ વાળો ફૂડ ને જંક ફૂડ ફૂડ ને એ જેટલું હોય તેટલું આપણેે એને અવોઈડ કરવા જોઈએ, તો શું આપણા હેલ્થ માટે પણ નુકસાન ન ઘરે
હું તો મારી સિસ્ટરને ફેમસ કહું છું, એમ વટ એમ વેટ વધ થઈ ગયુંું પછી હવે એસરસાાઈઝ કરે છે, હવે એમનું કાફી કામ કરી દીધું
હા એ તો છે બરોબર ને એની સાથે સાથે હવે આપણે મતલબ ફિટનેસ માં કેવી રીતે આપણે આપણા ઊંઘ ન પણ ધ્યાન રાખવો જોઈએ, આમ સાત થી આઠ કલાકની ઊંઘ પણ લેવી
ઊંઘ તો એ આખી લે છે ઊંઘમાં કોઈ વાંધો નથી, એમને ઊંઘ તો પૂરી લે છે પણ એમનું શું છે કે એક્સરસાઇઝ તમારે બાલક નાનો છે, તો એમને ટાઈમ નથી મળ
હા એ તો બરાબર
આપડ એને કમર દર્દ હોયછી બધુ રીતે એમને તકલીફ થાય છે, પણ હવે એને ચાલુ કર્યું છે વોકિંગ ચાલુ કર્યું છે, બોકિંગ સાી એમને એટલો ઘણો ફાયદો છે, કે એના આખું ફ્લેક્સિબિલ થોડું એમને શું છે બહુ હલકું લાગે છે, પછી ધીરે ધીરે જ્યારે વેટ કમ થતું જાય ને ત્યારે એમને રિલેક્સેશન થાય, પચી
એ તો બરાબર છે, ને એક્સરસાઇઝ સાથે સાથે ફિટનેસ માં તો ખુબ મતલબ અ એની સાથે ખુબ મહત્વ છે, આમ એક્સરસાઇઝ સાથે ફિટનેસ નું ધ્યાન રાખવાનું ખુબ જરૂરી છે, જેમ કે હવે રમત ગમતમાં પણ ભાગ લેવાથી શરીર મજબૂત બને છે, ને મ્યુઝિક ડાન્સ ને મતલબ આમ કોઈ બી
ડાન્સ તો પહેલા કરતા હોય, બધા આમના તો એમને વેટ બી જાય તો ડાન્સ નથી છવાના
હા, અને એરોબિકમાં પણ સવી રીતે એરોબિકમાં પણ ડાન્સ વાન્સ બોડી એક્સરસઇઝ થઈ જાય છે, આમ તો આપણું શરીર પણ એકદમ આમ એનર્જી ફીલ કરે છે,
ચલો ઠીક છે પાછું કરીશ. ે જય શ્રી કૃષ્ણ.
એ છત્તીસવી.